હા, કેમ છો.
હું, મજામાં તમે કેમ છો.
હું, પણ મજામાં છું. બાકી બીજું તમારે ત્યાં. વાતાવરણ કેવું છે.
વાતાવરણ તો હમણાં વરસાદ આવી રહ્યો છે. ઘણો ધોધમાર વરસાદ આવી રહ્યો છે. તમારે વાતાવરણ કેવું છે.
અમારે ત્યાં પણ વાતાવરણ એવું જ છે. ખુબ સરસ છે. આમ હમણાં અહીંયા અમારે ત્યાં તો બે દિવસથી. ખુબ જ વરસાદ પડતો હતો પણ હમણાં તો મોસમ થોડું સારું થઈ ગયું છે.
બરાબર ને અમારે અહિયાં પણ હમણાં વરસાદ આવી જ રહ્યો છે. હવે જો એ લાઇટ જાય નહી જાય એનો થોડો ડર છે.
હા, એ વાત તમારી સાચી આવા મોસમમાં લાાઈટો બહુ જ જાય છે. અને જોવો ને આપણે. આપણા ભારતમાં ફક્ત વરસાદની જ નહીં આવી તો ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. ને જેમાં મોનસૂન છે. વિન્ટર છે. આ આપણો ઉનાળો છે. તો તમને કઈ કઈ ઋતુ ગમે છે.
મને સૌથી વધારે તો છે. ને શિયાળાની ઋતુ ગમે છે. જે નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી સુધી રહે છે. અને આ ઋતુમાં એ મતલબ આમ. બહુ ઠંડી પડે છે. અને હવામાન પણ આમ ખૂબ આનંદ આનંદ દાયક હોય છે. અને લોકો ગરમ, કપડા. પેહેરે છે. અને ગરમ ખોરાક ખાવાનું પસંદ કરે છે. અને શિયાળામાં ઘણા લોકો પ્રવાસે પણ જાય છે. જેમ કે હિલ સ્ટેશન હોય કોઈ. મહાબલેશ્વર છે. એ જ એવી જગ્યાએ.
એકદમ સાચી વાત કીધી તમે મને પણ શિયાળાની ઋતુ. ખુબ જ ગમે છે. શિયાળામાં કેવું ઠંડી હવા અને સવારનું સુંદર વાતાવરણ, છે. એ મને ખૂબ જ ગમે છે. અને ગરમ કપડાં પહેરો તમે. કીધું જેમ એ આમ સરસ લાગે છે. મને અને શિયાળામાં તો જોઓ ને કેટલા. શાકભાજીઓ ફળો કેટલા મસ્ત આવે છે. ઋતુઓના અને લોકો સવારમાં એ કેવી રીતે વોક પર નીકળે છે. કસરત કરે છે. એ મને બધું બહુ જ ગમે છે. અને ઠંડીની શરદી હોય ત્યારે આમ આપણને ગરમ ગરમ ખાવાનું ખોરાક ખાવાનું જેમ તમે કીધું એવું મને ખુબ જ સરસ લાગે છે.
અને મેન વાત કે આપણા ગુજરાતમાં જે ઉત્તરાયણનો તહેવાર હોય છે. એ પણ શિયાળામાં જ આવે છે. એટલે પતંગ ચગાવવાની મજા જ કઈ અલગ થઈ જાય છે.
હા એ તો છે. આપડે તો બીજું હોય છે. કે શિયાળા ની ઋતુ જે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ કેટલી સારી માનવામાં આવે છે. આ સમયે લોકો આમ બાર ફરવા જાય છે. જેમ તમે કીધું કસરત કરે છે. પછી પ્રવાસ આનંદ માડે છે અને શાળાઓમાં. શાળાઓમાં પણ આમ રમતગમતની વિવિધ પ્રકૃતિઓ પણ થાય છે જેમ કે એટ્સ ટાઈમ પર સ્પોર્ટ્સ ડે પણ થાય છે સ્કૂલોમાં પછી છવ્વીસ જાન્યુઆરીનો પ્રોગ્રામ પણ આવે છે ત્યારે આપડા અહિયાં કેટલી વિવિધ પ્રકારની બધી વસ્તુઓ યોજાય છે. અને ઉત્તરાયણ નું તો કીધું છે કે ઉત્તરાયણ તો મતલબ આમ લોકપ્રિય તહેવાર છે આપડો. અને શિયાળાની ઋતુમાં જ આપણે ઉજવીએ છીએ એને અને લોકો પતંગ ચગાવે અને તહેવાર ની મતલબ સરખી રીતે તે સારી રીતે ઉજવણી કરે છે.
હા એકદમ સાચું કીધું તમે શિયાળાની ઋતુમાં તો બહુ બહુ મજા આવે છે મને આમ ઉનાળા કરતા શિયાળા ની ઋતુ વધારે ગમે છે ઉનાળામાં તો કેવું આમ પસીના પસીનો આખો દિવસ ગરમી ગરમી એટલે ઈ મને થોડો ઓછો ગમે. મે અપ્રિલ થી જૂન સુધી કેટલું તાપમાન વધી જાય હવે જો ને કેટલી ગરમી હતી હવે થોડો વરસાદ પડ્યો એટલે થોડું સારું લાગ્યું. ને આવા સમયમાં તો બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ જાય છે તમને શું લાગે છે.
હા. તમે સાચી વાત કીધી કે ઉનાળાની ઋતુ આમ ભલે સારી છે બટ છે ને ગરમીના લોકોને પરસેવો થાય છે પછી આપડે આમ શું છે આપડે બાર કે આમ બપોરના સમય તો આપણે બહાર ફરી નથી શકતા આપણેે બસ ઠંડી ની રાહ જોવે છે કે ક્યારે ઠંડી આવે કા તો ત્યારે વરસાદ પડે કે જે વાતાવરણ છે તે થોડુંક ઠંડુ બને. અને ઉ ઉનાળામાં સૂર્ય ન તો તાપ ખુબ વધારે લાગે છે એવું લાગે છે કે આપણા માથા પર જ સૂર્ય બેઠો હોય છે. પછી બપોરના સમય તો ગરમીનું પ્રમાણ કઈ વધી જ જાય છે. અને ઉનાળા ની ઋતુ માં તો લોકો હળવા અને અ સુ સુતરાઈ કપડા પહેરે છે. ને ગરમી થી બચવા માટે લોકો ઠંડુ પાણી કા તો શરબત લેશે. છાસ આ બધા વિવિધ પ્રકારની લિક્વિડ એ લોકો આમ અ એ કરે છે અને તેમાં ઘણા મા અને એમાં આપણું જે ભલે ઉનાળાની ઋતુ આપણને નહી ગમતી હોય પર આપડો જે ફલો નો રાજા છે કેરી તે આપણને ત્યારે ખાવા મળેશે મને કેરી ખુબ ગમે છે.
મને પણ ક્યારે ખુબ જ ગમે છે. તમે કીધું જેમ ખાસ કરીને તો હું ઉનાળા ની એટલે જ રાહ જોઉં છું કે એ સિઝન માં કેરી આવે છે. અને કેરી તો ઉનાળા ની શાન છે મને કેરી ખુબ જ ગમે છે અને ઉનાળા માં જો બાળકોનું વેકેશન પણ પણ એ લોકોને મળે છે એટલે એ લોકોને પણ છુટ્ટી મળે છે એ લોકો પણ નાના નાની ના ઘરે જાય છે અને ઉનાળા માં લોકો આમ કેટલું ડિહાઈડ્રેશન થી બચવા માટે ઠંડા પાણી પીએ છે આઈસક્રીમો અને જેમાં પ‌ પાણીનું પ્રમાણ વધારે હોય એવા ફ્રૂટો ખાય છે અને એ તો પણ છતાંય કેટલા કેટલાક લોકોને ગરમીના કારણે ડીહાઈડ્રેશન થી થાક પણ થઈ જાય છે એ સમસ્યા પણ થાય છે. એ એટલે આવું બધું થા થતું હોય છે. ઉનાળામાં એટલે મને ઉનાળો થોડું ઓછું ગમે છે.
હા ને પણ આપડે જો ઉનાળામાં તમે કીધું ડીહાઈડ્રેશન થાય છે તો આપણે એમાં ઉનાળામાં પાણી પીવાનું ખુબ મહત્વનું હોય છે. ખૂબ વધારે પાણી પીવો પાણીની બચત કરવી અને પૂરતું પાણી પીવું બહુ જરૂરી છે ગરમી ના કારણે શરીરમાં થાક લાગી શકે છે તેથી સ્વાસ્થ્ય નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઉનાળા ની ઋતુ ભલે ગરમ હોય છે પરંતુ આપણને ધીરજ પાણીનુંું મહત્વ અને પ્રકૃતિના વિવિધ રૂપો વિશે બહુ શીખવે છે મને ઉ ઉનાળાની ગમે છે બટ એટલી પણ નથી ગમતી પણ ગમે છે કારણ કે તેમાં રજાઓ હોય છે અ અને કેરી ખાવા મળે છે પરિવાર સાથે આપણે ટાઈમસમય પસાર કરી શકીએ છીએ
હા સાચું કીધું મને પણ ઉનાળો એટલે જ ગમે છે અને ઉનાળા પછી જે વરસાદ ન મોસમ આવે છે એ તો મને કઈક વધારે જ ગમે છે એટલે આ ત્રણેની ઋતુ ની તુલના કરીએ તો આ ચોમાસાનું થોડું સારું લાગે છે
હા એ તો તમે સાચું કીધું કે જો લગભગ આમ જોવા જાય તો આપણું જે વરસાદની ઋતુ જે છે તે આમ ચાલુ થઈ જાય છે જૂનથી મારા ખ્યાલ થી જૂનથી લઈને તો આમ જૂનથી સપ્ટેમ્બર સુધી મારા ખાલથી રહે છે અને ચોમાસામાં આકાશમાં કાળા કાડાવાદળો આપને જોવા મળે છે પછી વરસે છે વા વાતાવરણ પણ આમ ઠંડુ અને તાજગી વાળું બની જાય છે ચોમાસાની ઋતુમાં ખેડૂત પણ આમ કેટલાક આમ ખૂબ આમ ખુશ હોય છે કારણ કે એ લોકો માટે હા હા મહત્વ હા મહત્વનું છે ખ ખેતી માટે પછી સારો વરસાદ થાય તો ખેતી પણ સારી થાય અને અનાજનો ઉત્પાદ જે પણ હોય તે પણ સારું હોય છે પછી જે વરસાદ પડીએ તો જે નદી આપણો છે તળાવ છે કૂવા છે તે ભરાઈ જાય છે જે ગરમીમાં સુખાઈ ગયા હોત
હા સાચું કધું અને બાળકોને જો ને વરસાદમાં ર રમવાની મજા આવે છે એટલું સરસ લાગે છે હા અને ઉનાળા પછી આ જે વરસાદ આવે પહેલો વરસાદ પણ કેમ ના આવે એ પણ આપણને કેટલું ગ મતું હોય છે આપ આપણને કેટલું આમ શાંતિ મળે કે ચાલ હ આટલી ગરમી પછી થોડોક તો વરસાદ પડ્યો અને આપણે આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા હોય છે કે ક્યારેક વરસાદ પડે અને જે પહેલો વરસાદ હોય એ એની જેનાથી માટી ભીંગાઈ જાયની સુગંધ જ કેટલી અલગ હોય છે અને આખું વાતાવરણ કેવું મસ્ત ઠંડુ ઠંડુ અને તાજું થઈ જાય છે અને તમે જોયું હશે કે વરસાદ પડે એટલે ગરમ ગરમ ચા અને ભજીયા ખાવાની પણ કઈ અલગ જ મજા આવે છે
હા એ તો તમે સાચું જ કીધું અને આપડે જોયું જોયું હશે જે કે બાળકો વરસાદમાં રમવા માટે કાગડ ની હોડી પણ બનાવે છે અને મજા કરે છે ઘણા લોકો ગરમ ચા ભજયા નાસ્તા કરવાનું પસંદ કરે છે પણટ એ છે કે આપડ ચોમાસામાં થોડું ધ્યાન રાખવું જોઈએ કારણ કે જે પાણીના જે રોગો હોય છે જેમ કે કોલેરા ટાઈપ ફ એ જલ્દી થી ફેલાય છે તો આપડે થોડું સાચવેથી જાળવવી જોઈએ બહારનું ખાવાનું ઓછું કરવું જોઈએ ઘરનું જે સ્વાદિષ્ટ ખાવાનું છે તેજ કરો તેજ ખાઓ
કીધું અને વરસાદથી જો ને કેટલી પ્રોબ્લેમો પણ થાય છે જેતાકી પાણી ગમે ત્યાં પાણી પણ ભરાઈ જાય છે અમારે ત્યાં તો વધારે સમસ્યા થાય છે અગર બે દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો હોય તો અમારે ત્યાં તો પાણી ભરાવાનું ચાલુ થઈ જાય છે તો એના કારણે અમારા ત્યાંના જે વાહનો હોય છે ને એ પણ બંધ થઈ જાય છે તો થોડી પ્રોબ્લેમ થાય છે કોઈ વાર ટ્રાફિક જામ પણ થઈ જાય છે તો આવી બધી સમસ્યાઓ પણ થઈ જાય છે. તમારે ત્યાં થાય છે આવું પાણી ભરાવાનું?
હા. અમારા આયાં પણ થાય છે પાણી ભરાવાનું. પછી લોકો અ.. પાણી કાઢે છે. એટલે થોડો આમ વરસાદ પડી જાય. વરસાદ થોડો શાંત થઈ જાય. એના પછી એ લોકો પાણી અમે બધા મળીને પાણી પણ કરીએે છે. અને આપણે જોયું હશે, કોઈક વાર આમ સૂરજમાં વરસાદ પડે તો આપણને મેઘધનુષ ઓલો રેઇનબો રેમ્બો પણ જોવા મળે છે. એ પણ આમ કેટલું યુનિક લાગે છે. કે આવું બી થતું હશે કે શું એમ કરીને આપણે બધા વિચારીએ.
હા-હા સાચું કીધું તમે. એ પણ મને બઉ ગમે છે. સ.. સ.. એટલે આમ કહી શકાય કે ત્રણેય ઋતુઓ ખુબ જ સર સરસ છે. કુદરત ની સંતુલન જાળવવા માટે ત્રણે ઋતુઓ જરૂર પૂરી હોય છે, નહી.
હા એ તો છે.
હા. અને ઉનાળો આપણને કેરી આપે, વેકેશન આપે, તો ચોમાસ સું આપણને વરસાદ આપે. જયારે શિયાળો ઠંડક અને આરામદાયક વાતાવરણ આપે છે. એ ત્રણે ઋતુ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આપણા બોડી માટે પણ તણે ઋતુ ખુબ જ જરૂરી છે. જો આખો દિવસ અગર તમે ઠંડી-ઠંડી એમા રેશો તો તમને બોડી એકમ તમારી વીક થવા માંડશે. એમના બોડીને પણ જતો હોય છે. એટલે આ ઋતુ ચ ચક્ર બનાવ્યું છે, એકદમ બરોબર બનાવ્યું છે.
હા. એ તો છે જ. અને જો આ ત્રણેય ઋતુમાં પ્રકૃતિનું અમૂલ્ય વરદાન છે. દરેક ઋતુનું પોતાનું આમ, સૌંદર્ય અને મહત્વ છે. ઋતુના બદલાવથી જીવનમાં નવી તાજગી અને ઉત્સાહ આવે છે. તેથી આપણે દરેક ઋતુનો આનંદ માણવો જોઈએ. અને પ્રકૃતિ અ નું જતન કરવું જોઈએ.
હા. સાચું કીધું. ચાલો, તમારી જોડે વાત કરીને આજે મને ઘણું બધું શીખવા મળ્યો આ ચર્ચા ઉપર તો.
હા. ચાલો પછી.
હા. ચાલો, જય શ્રી કૃષ્ણ.